હલો બોલો હા.
જમી લીધું
સંભળાય જ છે હા જમી લીધું તમે
હા મે જમી લીધું
શું હતું જમવામાં
જમવામાં આજે તો સેન્ડવીચ
અચ્છા સરસ તો ત
હમ્મ તમારે ત્યાં શું હતું જમવામા
રાજમાં ચાવલ
અચ્છા અચ્છા સરસ સરસ શું કરો છો?
કાય નય રીલ્સ સ્ક્રોલ કરતી તી તમે
અમે પણ હમણાં ઇઝ છીએ શું કરી બીજું સોશિયલ મીડિયા નો જ ક્રેઝ છે હમણાં
એઈજ ને કેટલો બધો ક્રેઝ થઈ ગયો હમણાં તો સોશિયલ મીડિયા નો
હમ્મ એક બેટર હાફ છે અત્યારે બધા નો સોશિયલ મીડિયા
હા અર્ધાંગિની હોય ને એવું છે સોશિયલ મીડિયા કેટલા બધા જે જોવોય બધા વ્યક્તિ યુઝ કરતા જ હશે સોશિયલ મીડિયા
હમ્મ યસ હે હા દસ વરષથી લઈને સીતેર એસી નેઉ જે સ્માર્ટ ફોન યુઝ કરતો હોય બધા સોશિયલ મીડિયા યુઝ કરે છે.
દસું એનાથી પેલાના છોકરાઓનો ભી તો હવે તો આઈડી બનાવી દીધી એના પેરેન્ટ્સને અપલોડ કરે ફોટોઝ ને
ઇતો હવે પેરેન્ટસ ની ભૂલ કેવાય ભલે
હ એજ ને હવે કો કો કેટલા લોકોને તો પબ્લિક આઈડી હોય પછી ફોટોસ કેવી રીતે યુઝ થાય શું ખબર કોણ એને કેવી રીતે યુઝ કરતું હોય
ઇજ છે કેને ખબર નથી કે અત્યારે ટેકનોલોજી ક્યાં પહોંચી ગઈ છે તો એમનો ફોન હેક થઈ શકે કે નો થાય શકે એના ફોટા મતલબ એનો ફોટા વેચાય બી છે.
હા એજ ને બોવ આમ ટેકનોલોજી બઉ ખરાબ રીતે લોકો એને યુઝ કરે છે હવે તો
એ સારી બી છે કે એમના વળતર છે જે આપને એ આપવા માંગે છે. કે જે સમજી લો એ એપ્લિકેશન જે ખુલ્યું છે જે સોશિયલ મીડિયા જેના માટે જે વસ્તુ માટે એનાથી ઓપોઝિટ વિરુદ્ધ ડાયરેક્શનમાં એનું યુઝ થઈ રહ્યું છે આપડે તને
હા એજ ને નકર સોશિયલ મીડિયા કમ ફન ટાઈમ એન્ટરટેનમેન્ટ પ્લેટ ફોર્મ હે પણ લોકો એ એટલા બધા એનામાં ઇન્વેસ્ટેડ થઈ ગયા પોતાનું ટાઈમ એટલું અ અમ વાપરી નાખે છે એટલું ટાઈમ વેસ્ટ કર નાખે છે. કે બીજા કામ તો હવે રહી જ જાય છે.
હા હા બપોરે રાત્રે સુતા નથી અઢી ત્રણ વાગ્યા સુધી બધા સોશિયલ મીડિયા પર જ રે છે.
એક રિલ્સ જોવો એટલે કેટલી બધી જોવાઈ જ જાય પછી એકમક આપડે કાબુમાં ના આવે
હમ તમે કેટલું યુઝ કરો છો સોશિયલ મીડિયા? ઈ તો અસર કરવાનું જ છે.
નાના નાના બાળકો અત્યારે જો કોઈ યુટ્યુબ વિડીયો કે કઈક જોતા હશે આજુબાજુ કોઈ બોલાવે ને એ લોકોને તો ઈ બી ખબર ના પડે.
જમતા બી નથી યુટ્યુબ વગર.
જમતા નથી સુતા બી નથી મેં તો એવા બી કેસ સાંભળ્યા છે. કેમ ફોન જોડે લઈને જ સુવે ને સુઈ જાય ને આપડે લઈ લઈ ને તો રોવા માંડી જાય. ઉંઘ માં ભી.
કેટલા બધા તો કેસ મેન્ટલ હોસ્પિટલમાં છે કે જે ફોન એડિક્ટેડ છે સોશિયલ મીડિયા એડિક્ટ કેટ છે. કે કેટલા બધા એવા કેસ છે કે જેમને મેન્ટલી સ્ટેબલ નથી એમની રીતે
હ એજ ને અમ પાગલ થઈ ગયા છે બધા સોશિયલ મીડિયા યુઝ કરી કરી કરીને.
હમ હમ
એ લોકોની વિચારવાની ક્ષમતા ઓછી થઈ ગઈ છે.
ઘણી ઓછી આઈક્યુ લેવલ જે આવે આપણું એ બહુ ઓછું થઈ ગયું છે.
હ એ જ ને એ સમજતા જ નથી કે કેટલું આપડા આપડા મગજ માટે ને આપડા માટે હાનિકારક છે એ.
તમે કેટલું સોશિયલ મીડિયા યુઝ કરો છો?
હું ના મારું દિવસમાં પંદર વીસ મિનિટ જ હોય એ ભી રાત્રે
ઓ હાઈ યો
બસ વધારે ના કેટલું પછી આપડા માટે હાર્મફુલ છે આપને ખબર છે તો શું કમ જોવાનું.
અચ્છા અચ્છા તમારી પાસે ટાઈમ ભી ની હોય યુઝ કરવાનો.
હા ટાઈમ બી નથી મળતું યુઝ કરવાનું.
હમ
તમે કેટલું જોવો છો સોશિયલ મીડિયા?
હ મારું એક બે કલાક હોય.
એક બે કલાક ભી વધુ ના કેવાય કેટલાક માણસ ત મે જોયા છે તેર તેર ચૌદ ચૌદ કલાક દિવસ ન સોશિયલ મીડિયા વાપરે છે.
ના તો અમે શું છે હવે ફ્રી રહીએ એક બે કલાક તો સોશિયલ મીડિયામાં ટાઈમપાસ થઈ જાય બાકી આખો દી તો કામને કામ હોય કામનું વર્કલોડ બહુ હોય
હા હા પણ આમ છે એમ સોશિયલ મીડિયા ના સારા ઉપયોગ બી છે. કે તમારું બિઝનેસ હોય કે તમે એના પર માર્કેટિંગ કરી હકો. એના પર તમે તમારું વેચી શકો તમારું પોતાનું બિઝનેસ હોય જે. શોર્ટ બિઝનેસ સ્મોલ બિઝનેસ હોય ને એ.
હમ હમ હ ના એટલું હમણાં તો એવું તો બિઝનેસ તો આપણું બરાબર જ ચાલે છે માતાજી ની મહેરબાની છે આ તો ફની વિડીયોઝ જોઈ તો ટાઈમપાસ થઇ જાય. મગજ હલકું થઈ જાય, સટ્રેસલેસ થઇ જાય.
હા એ તો છે પણ કોખ હોય ને જે આ મોટી પોતાની દુકાન ના ખોલી શકે કે, મોટી પોતાની ઓલું ના ખોલી શકે તો આમ આમ. સોશિયલ મીડિયા થ્રુ પોતાની કોઈક વસ્તુ બનાવીને વેચવાની હોય. તે વેચી શકાય એ ના.
ગૃહ ઉદ્યોગ માં બહુ કામ આવતું હોય છે. સોશિયલ મીડિયા
હ આમ કોઈ ડાન્સ ના વિડીયોઝ બનાવે તો એ લોકો ન પૈસા આવે. ક એકદમ ક ક્યાં ના ને એમાં વિડીયોઝ અપલોડ તો કેટલું મીન્સ ખોટી રીતે કમાય છે. લોકો જોવે બી છે ઉપરથી એવાને
હ. કઈક ફાલતુ ગીત ગાઈ દે લોકો એને ટ્રેન્ડિંગ બનાવી દે છે. એવું બધું છે. અત્યારે તો સોશિયલ મીડિયામાં
હ એજ ને. કોઈ બી વસ્તુ ને જે કામ ની ન હોય ને એને બી કઈ બી ને ટ્રેન્ડિંગમાં નાખ
ચના હમ
થોડુંક વિચારીને મીન્સ જોવાય કેટલા બધા એવા અકાઉન્ટસ છે. ઈલગલ ટાઈપ અકાઉન્ટ ‍ જે લોકો એ જોવે છે ને એ લોકો ને બી શરમ નથી આવતી કે આ અકાઉન્ટ બનાવવાની.
ઇલિગલ અકાઉન્ટ છે ફેક અકાઉંન્ટ કેટલા બને છે. મમ કેટલાને અકાઉન્ટ હેક થાય છે. કેટલાની એક થાય છે, કેટલાની એડી મિસયુઝ થાય છે.
એીનામ લોકો મીન્સ બહ સારો ઉપયોગ કરશે તો ખરાબ ઉપયોગ કરે છે. એનો
હા
હા એ જ ને લોકો ને સમજવું જોઈએ.
સમજતા નથી. આજ કલની જનરેશન આજની પેઢી સોશિયલ મીડિયા ના પાછળ જ શોભતી છે.
હા એ લોકોને હવે એમ જ છે, કે એ લોકોનું બધું સોશિયલ મીડિયામાં છે.
હમ.
એ સોશિયલ મીડિયા માં અલગ હશે ને ઈન રિયાલિટી તમે એ વ્યક્તિને જોશો તો એકદમ અલગ હશે.
તમે અત્યારે સ્ટડીસ કરો છો કે શું કરો છો.
હા સ્ટડી ને પાર્ટ ટાઈમ જોબ ને ફેમિલી બિઝનેસ
શું ત્યાં તમે એનું કઈ સોશિયલ મીડિયાની અવેરનેસ ને એવા કોઈ કેમ્પેન ચાલુ કરવાનો વિચાર છે તમારો કે?
હા એટલે અમે કોલેજમાં કે કરી કેમ્પેન કર્યા છે. આમ ફેશ આવે ને તો એ લોકો માટે કેમ હર સાલ કરી ઓરિએન્ટેશન અમારું એક હોય એક અઠવાડિયું એનામાં અમે કરી એ લોકોને સમજાયી કે સોશિયલ મીડિયા તમે જની સારો ઉપયોગ કરશો સારી રીતે પછી તમે એમાં ટાઈમ વેસ્ટ કરો તો એ તમારા માટે બહુ જ ખરાબ છે. આમ
હમ. હમ તો સરસ કહેવાય તમારી કોલેજ આવું બધા માટે તમને સ્ટેજ આપે છે સોશિયલ મીડિયા અવેરનેસ માટે ને
હ એટલે પછી અમારે કોલેજમાં પછી કક કેવી અલગ અલગ સેલ્સ હોય તો એમાં અમે એ લોકોને કહી કે આવા માં રેયો કલ્ચરલમાં રેયો સ્પોર્ટસ માં રહ્યો તો શું એ લોકો એમાં મીન્સ એ લોકો નો ટાઈમ એમાં નીકળી જાય તો સોશિયલ મીડિયા નો યુઝ ઓછો કરે
સરસ કહેવાય સારું
હા એજ ને
બાકી
કાઈ નહી એ જોવો સોશિયલ મીડિયા કેટલું હમણા ચર્ચામાં છે
ચર્ચા માં તો છે જ
એમાં ભી આપણે જોબ ના યુઝ કરતા હોય તો લોકો આપને એવું હમજ શે કે આપણે જૂના થિંકિંગ વાળા હે કે જૂની સોચ વાળા હે આપણેે તો કાઈ આવ ખબર જ નથી
બેકવર્ડ ક્લાસ
હોલ હા એજ ને એટલે કે આપણને બહુ આમ પછી એવી રીતે સમજે કે આ લોકા ને તો કાંઈ ખબર જ નથી
હમ એમને એમ થાય કે આપને કંઇ આવડતું જ નથી
હાશ
પણ એમને એ ખબર ના હોય કે આપણે અવેર છીએ એ વસ્તુ માટે કે સોશિયલ મીડિયા ક્યાં યુઝ કરવું જોઈએ ને ક્યાં ના જઈ છે એ હા
આપણે મેન્ટલી સ્ટેબલ છીએ
યસ એકબીજાને જોડયા રાખવા માટે છે કાયમી જોડ્યા માટે નથી સમજી લો તમે દૂર રહેતા હો તો એના જોડવા માટે સોશિયલ મીડિયા હોય છે અલગ અલગ એ મ ના બધું છે પણ હવે અત્યારની જનરેશન એક જ વસ્ત તું છે સ્ક્રોલિંગ રીલ્સ
એજ ને શું થાય આપણે ક કેટલાને સમજાવવા જવાનું હવે તો આગળ જતા તો આ વધતું જ આવશે આ સોશિયલ મીડિયાનું તો
ત્યાં લોકોને કંપનીઓને સોશિયલ મીડિયામાં સમજો ટાઈમિંગ રાખી દેવું ખપે કે એડલ્ટશ હોય એના માટે એટલું ટાઈમિંગ કે જે ચિલ્ડ્રનસ હોય એના માટે સોશિયલ મીડિયામાં આટલું ટાઈમિંગ પછી લોક થઈ જવું જોઈએ ટ્વેન્ટી ફોર અવર્સ મતલબ કે એક દિવસમાં
હા એ જ એક છે તો ખરું એવું અમે બે એક ફીચર છે કે એટલા ટાઈમ સુધી તમે જોઈ શકો એટલું નોટિફિકેશન આવે પણ આમ નોટિફિકેશન તો આપણે ઓફ ભી કરી દે આમ બ્લેક જ થઈ જવો ખપે એપ
ના એક આ સમજી લો ને વચ્ચે કઈ ગેમમાં એ લોકો ટાઈમિંગ નાખી દીધી તી કે એક અ ટ્વેન્ટી ફોર અવર્સમાં તમે વન ટુ ટુ અવર્સ જ રમી શકોને એના આજુબાજુ એવું કઈક ટાઈમિંગ રાખી દીધી એવું જો કરે સોશિયલ મીડિયામાં તો ઘણો ફરક પડે
હા બીજી એમ આઈ કરીને ગેમ છે એમાં છ કલાક છે ને
હા હા બસ બસ એવું જ છ કલાક ભી વધુ થઈ ગયા બે કલાક જ આપવા જોઈએ એમને વધુ માં વધુ બે કલાક છ કલાક એટલે તો સમજી લો બહુ બધું થઈ ગયા
હા એ છે
સરસ ઠીક છે ના
હા